અ હાય ક્રીશા, શું કરો છો?
કઈ નઈ બેઠી છું હિચકે તમે મજામાં.
બસ મજામાં. તમે જમી લીધું કે પછી બાકી
ના ના બાકી શે હજું તો
અચ્છા હું એટલા માટે ફોન કર કે એક બાર અમારે ટ્રીપ માટે જવું તુ
હા
અમે પ્રીવીસથી ક્યાંય ગયા હતા હમણાં
હા હમણાં અમે થોડા દિવસ પેલા દમણ ગઈ હતી. બધા ફેમિલી જોડે
બરાબર
તો એટલે અમે બાય ટ્રેન ગયા હતા તો વાપી ઉતરા ઉતર્યા હતા પછી ત્યાંથી કેપ કરીને ગયા તા દમન સારું હતું ત્યારે એટલે સમર એટલે ચાલે અત્યારે તો કેવું વરસાદ જેવું છે ને એટલે અત્યારે બંધ છે એ બાજુ બધું
અચ્છા એટલે અમે ગોવા જવાનું પ્લાન કરતા હતા એટલે બધા ફ્રેન્ડ્સ હા એટલે કીધું મતલબ લોંગ ટ્રીપ છે તો શું સાથે કેરી કરવું શું નહી કરવું એમ એટલા માટે મેં કીધું એક જાણ તો પેલુ લઈ લેમ એમ
ક્યાં જવાનું તમે
હા પોવા
ઓ બરાબર એટલે કેવી રીતે ટ્રેન જશે કે બાય પ્લેન
હા અત્યારે તો બધા ટ્રેનનો વિચાર છે. બધા એવું કેતા હતા ટ્રેનમાં જઈએ તો મતલબ મોજ મસ્તી થોડી કરી શકીએ એમ
હા હા એટલે ટ્રેનમાં શા શાંતિ બી એટલે બો એમ
હા એટલે શાંતિ બી થીવી જવાય અને જેમ કે હવે ગોવાનું જોવા જઈએ ને આપણે તો મડગાઉ એક્સપ્રેસ ખબર છે તમને
હા
હા તો એ ટ્રેનમાં કેવું હોય કે આ આ સીઝનમાં વ્યુ મસ્ત આવે જે લોકેશન હોય ને પહાડ હોય પછી ઝરના હોય એ બધા યુઝ મસ્ત આવે એટલે ગોવા જવા માટે લોકો ટ્રેન વધારે પ્રિફર કરે
હા
હા તમે દ દીવ ગયા ત તો ત્યાં દરિયા તો મતલબ છે ને આપણેે
મેન મોટી દમણ છે ને ત્યાં એક બીચ છે અને બીજું એક બીજું એક બીચ છે યાદ નથી આવતું ને નામ એટલે બે મેઇન બિચ છે ગયા ત્યાં અમે તો આમ પવન મસ્ત આવતો અને સારો આમ વ્યુ આવે અને બીજું બધું ફોર્ટ હતો પછી તેને બધા ચર્ચ છે ક્યાં ફરવા બે પછી ત લોકલ સ્ટ્રીટ હોય ત્યાં બધા ગયા ત
અચ્છા તો મતલબ શું સાથે કેરી કરવું જોઈએ આ તો જનરલ વસ્તુ તો આપડણે લઈ જતા હોઈએ બટ એકસ્ટ્રા ઓર્ડિનરી જેમકે એક સનસ્ક્રીન કહેવાય કેમકે તડકે આપણે દરીયે ફરીએ તો જરૂર પડે બીજું તમારા હિસાબથી કઈ લાગતું હોય
હા એમાં તો તમારે અગર પેલું વરસાદ હોય તો પછી છાત્રી કેવું કઈક લઈ જવું પડે પછી ત્યાં અગર તમને આમ બીમાર તેવું કંઈ પડત તો પછી દવા લઈ જવું પડે થોડી એ છે પછી બીજું તો કપડાં ને એ બધું અને થોડો નાસ્તો લઈ જવાનો કેમ કે કહીયા
હા હા નાસ્તો હા તમે એક સારું યાદ કરાયું કેમ કે મે મતલબ ચેક કર્યું ને તો ત્યાં બધું નોનવેજ
હા એટલે જ પછી ત્યાં બહુ પછી ડિફિકલ્ટ પડે એટલે નાસ્તો લઈ જવો પડે
ા એટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ બી છે બટ કેવું છે કે હમણાં જે ફ્રેન્ડ ગયા હતા ને કેતા કે તમને બહુ મોંઘા પડે અને તમને ટેસ્ટ બી મ તલબ મજા ના આવે એવું. હા અને ત્યાં તો ઘણા બધા બી બીચ બી છે. જુવાના હોય. મજા આવે એવું છે આમ તો બધું.
હા. પછી તો બીજું લોક આમ નાનું લોક હોય કે તમારે બેગમાં એમ લોક કરવા માટે કેમ કે તે હોટેલમાં તમે જાઓ તો ત્યાં જોઇએ એના માટે.
હા એ બી છે લો લો હા એ બી છે કેમ કે આપડે તો આખો દિવસ ફરતા હોઈયે એટલે ધ્યાન રાખીએ ની. બધું રૂમમાં જ પડ્યું હોય.
હા એટલે એ લઈ જવે તો આમ થોડું સારું પડે. બીજું તો પડે જે બધું લઈ જતા હોય એ.
હા અ એકચુલી અમારે દસ દિવસ પ છી ની ટ્રેન છે. મતલબ ચા ચાર તારીખ કે એવી કઈક છે.
હા.
હા તમારો કોઈ પ્લાન છે આવાનો.
ના ના અત્યારે તો પછી એક્ઝામસ ચાલુ થશે મારે. એટલે નહી અત્યારે તો હું અત્યારે બી કોમ કરું છું સાઇડ કોર્સમાં.
અચ્છા બી કોમ કરો છો એમને.
હા અટેન્ડન્સ જોયે ને પછો એક્ઝામ્સ બી છે. કમ્પલસરી એટલે પછી ફરવા જવાનું તો મેર ના પડે
વો. અન્ડન્સ તમારી એક મતલબ મારી કોલેજ ને એ વસ્તુ સારી છે કે લો અટેન્ડન્સ તો કઈ મગજમારી નથી હોતી.
હા. એલા અમારે થોડું પેલા આમ તો ડમી સ્ટુડન્ટ છે પણ પછી એમ જરૂરી. જયારે એક્ઝામ હોય ને નજીક આવે ત્યારે થોડી અટેન્ડન્સ જોઈએ એટલે જવું પડે.
સાચી.
હા.
હ
અત્યારે તો વરસાદ આઈ થિંક હશે ને ગોવાવામાં
હા ગોવામાં અત્યારે વેધર તો એવુંજ છે. ત્યા મતલબ અમે ખાસું બધું અત્ય્યારે મતલબ બુક કરાવી દીધું જેમ કે એક્ટિવિટીસ હોય ને વોટર એક્ટિવિટીસ અ જેમ કે પેરાગ્લાઇડિંગ છે જેટસ ાય છે રિવર રાફ્ટિંગ છે. એ આ ટાઈમે અમને બહ ખાાસસી બધી મતલબ જોવા જઈએ ને તો સાત આઠ એક્ટિવિટી એ બધાનું પેકેજ અમને સસ્તામાં મળી ગયું.
બરાબર હા હા એટલે અત્યારે તો મજા આવે બધું હોય એક્ટિવિટીઝ તો
હા એટલે એજ મને મતલબ.
એલા આવું બધું હત ન. ખાલી આ આઈ થિંક જેટ્સ ક હતું. એમાં બી બઉુ ભીડ હતી એટલે ત્યાં એટલું બધું હત. તહી.
હા એટલે જે ફ્રેન્ડ ગયો તો એ મને એને જ કીધું કે તમે અત્યારથી બુક કરાવશો ને તો તમારી પ્રાયોરિટી રહેશે ત્યાં જઈને તમે લોકલ વેન્ડર્સ ગોચશો ને તો ટાઈમ બી બગડશે તમારો અને તમે ત્યાં અર્જન્ટમાં મતલબ કરાવએ ને તો મતલબ પૈસા ભી બઉુ લઈ લે.
ના કર તો આપણે કલાક બે કલાક ઉઊભું રહેવું.
એ જે ગયા તા ને એ વગર. કરાવી ગયા હતા તો એમને કેવું હતું એક બોટ માં લઇ ગયા હતા જેમાં ચાલીસ પચાસ જણા હતા અને બધું બે બે મિનિટમાં પટી દેતા હતાા એટલે પછી કઈ મહત્વનું નહ એ
હા.
હા. અ કે ત્યાં જઈને અમારો ક્લબ માં જવાનો બી વિચાર છે કેમ કે ત્યાંના ક્લબ મતલબ સાંભળી છે સારું હોય.
હા ત્યાં અલગ રેવસ બધા હોય. એટલે મજા આ જાય.
પાર્ટી વર્સ કે એવું કઈ સજેસ્ટ કરશો? કપડામાં તમે?
એમાં તો નોર્મલ તમે કેજ્યુઅલ વહેરી ના જાાવ તો બી ચાલે. કે ઓવર સાઇઝ ટી શર્ટ હોય નીચે જીન્સ એવું પણ ચાલે. એટલે તમે કેટલા દિવસ માટે છે?
અમે મતલબ અખત્યાર તો પાંચ દિવસની ટ્રીપ છે અમારી
ઓકે!
રિટન ગણોને ન નવ ના સાંજે. રટન બ અમારે સ્ટે અલગ અલગ લેવાના છે. પહેલા ત્રણ દિવસ નોર્થ ગોવામાં અને છેલ્લા બે
હા એટલે હા અલગ અલગ છે બરાબર.
હા કેમકે એલું નોર્થ ગોવાથી બધે ટ્રાવેલ કરવું આપડને ઈઝી ના પડે.
હા એવું હોય તો તમારે એક્ટિવા રેન્ટ કરી દેવાનું. ફરવું હોય તમારે નજીક નજીકમાં એટલે ચાલી જાય એમાં રેન્ટ હોય છે પણ એટલે કેબ કરતા સસ્તો પડે તમને. બોલ. હલો!
હા શું કેતા હતા.
હા એટલે તમારે કેબ કરતા સસ્તું પડે એકટીવા કેબમાં થોડા ચાર્જેસ લાગી જાય.
કેબ ના ગણો ને પંદરસો જેવા લઈ લે તેમાં આખો દિવસ નું ઘણું પંદરસો બે હજાર એક્ટવા કરો તો ત્રણસો જણા, ત્રણસો રૂપિયા થાય. અને પેટ્રોલ નો સો દોઢસો ખર્ચો અને એમાં બી તમે હા હા અને બે બે જણા હો એટલે તમારા ભાગમાં તો અડધા જ આવે ને.
હા. એટલે વાંધો ના આવે તમારું પેલું આધાર કાર્ડ લ બધું લઈ જજો અગર તે ચેકિંગ કરતી તે જરૂર
હા એ તો છે, એ તો છે, હા મતલબ એક્ટિવ રેન્ટ વાળા શું કરે, આધાર કાર્ડ પેલા જમા કરી લે એટલે તમારી પાસે ડોક્યુમેન્ટ એકાદ તો હોવું જ જોઈએ, બાકી તમારો કઈ બીજો પ્લેન છે, ફરવા જવાનો?
ના અત્યાર તો બહ ખાસ નથી હવે જોઈએ, વિન્ટર્સમાં મનાલી કે બાજુ જવાનું પ્લાન છે. કેમ કે અત્યારે તો ઓદ બીઝી છે અમારા ફ્રેન્્સને બધા એટલે ત્યાં મન નથી પડતો કોઈને એટલે
એતો વાત સાચી બાકી ટાઈમ વલે તો ફરતા રજો, હા, ચલોો